હા કેમ છો કેમ છો.
બસ મજામાં.
અત્યારે ક્યાં છો તમે.
હું ગાંધીનગર.
શું સ્ટડી કરો છો તમે.
એ તો કોલ અમાર બારમું પતી ગયું આપડે જોડે જ હતા.
હા આપડે સ્કૂલમાં તો જોડે જ હતા.
હમ કોલેજ.
અચ્છા અછ અચ્છા અચ્છા કેવું ચાલે છે તમારું બીકોમ.
બસ સારું જાય કોલેજમાં તો કેવું હોય જઈએ ના જઈએ હોંએ.
હા એજ હવે શું સ્કૂલ લાઈફ સારી હતી કે કોલેજ લાઈફ.
સારું તો સ્કૂલ લાઈફ જ હતી આમ તો મજા આવતી સ્કૂલ લાઈફ.
હા એ જ સ્કૂલ લાઈફમાં બહુ સારું હતું કોલેજ લાઈફમાં તો એટલું કઈ છે નહીં.
હા કેમ.
કોલેજમાં એટલા સારા ફ્રેન્ડસ નથી ને પછી સ્કૂલમાં જેમ હતું બસ. પણ તે લોકો ફ્રેન્ડસ હતા ભણવામાં બી બહુ સારું હતું.
હા હા બરાબર બરાબર.
હા તમારું શું કેવું છે હું રાજકોટ છું.
એમ થોડું જોૂર થી બોલો ને અવાજ આવતો નથી તમારો
હું રાજકોટમાં છું.
એમ રાજકોટમાં શું કરો છો?
હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સનો કોર્સ કરું છું.
એવું એમ મેથસ હતું તમારે
હા મારો મેથસ હતો.
બરાબર બરાબર ત્યાં કેવું રેવાનું છે એમાં
રહેવાનું મારું પિજીમાં છે.
હમ હમ
હા તમારું શેમાં છે ત્યાં રહેવાનું ગાંધીનગરમાં
મારે બી પીજીમાં જ છે હું પીજી માં જ રહું છું અહીંયા
અચ્છા સ્કૂલ લાાઈફમાં તો સારું હતું ઘરેથી બધું ન્યા તો હવે કોલેજ લાઈફમાં તો પીજીમાં રહેવું પડે બહારથી વધધું મેનેજ કરવું પડે
હ મોટા થઈ ગયા ને અવે આપડે એટલે
હા મોટા તો થઈ ગયા ફેમલીને છોડીને બહાર જવું પડ્યું
હ જવું પડ્યું આ કોલેજ માટે આવવું પડે બીજું તું શું
હા અને એમાં મતલબ કોલેજમાં એટલું ઇમ્પોર્ટન્ટ કે બધા લગતા લેક્ચર તો આપણે ભરતા નથી
ના કોલેજમાં તો હું ખાલી એક્ઝામ આપવાજ ઇન્ટરનલ ની અને યુનિવર્સિટી ની અને કોઈક ડોક્યુમેન્ટ સબમિશન હોય તો એ માટે જવું અસાઇમેન્ટ સબમિશન માટે જવું બાકી લેક્ચર તો હું ભરતો જ નથી
તો તમે સાઈડમાં કોઈ કોર્સ કે કોઈ પ્રિપરેશન કરો છો
ના ના કઈ જ નથી
અચ્છા અચ્છા પણ તમે તો તમારી કોલેજમાં અટેન્ડન્સ નથી જોઈતી
ના એવું કઈ નથી અમારી કોલેજ બિચારી સારી છે એમ
અચ્છા અચ્છા
હા પ્રોફેસર ને બધા બિચારા સમજુ જ કે હવે છોકરાઓ બીકોમમાં કરી કરીને શું કરશે એટલું બધુ કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં કોઈ આવે ના આવે બીજા બહુ બધા ફ્રેન્ડ છે મારા એ સાઈડમાં તૈયારી કરે છે અને કોઈ સી એ ની કરે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની કરે એટલે અલગ અલગ તૈયારી કરે છે એટલે શું બધી પબ્લિક આવતી નથી કોલેજમાં
હા ફ્રેન્ડ સર્કલ વગર તો કોલેજમાં જઈને તમે કરો બી શું
હા
અચ્છા અમારે પણ અમારે તો એવું થતું જ નથી અમારે તો અટેન્ડન્સ છે એટલે જવું જ પડે લેક્ચર અટેન્ડ કરવા બાકી તો વાઈવામાં ને એમાં પછી પ્રોબ્લેમ થાય
એવું એમ
હા
હા હા એટલે તમારે એવો સ્કૂલ જવો છે એટલે જવું પડે
હા એ અમારે ભણવાનું તો એટલું કઈ છે નને લક ગવર્મેન્ટ કોલેજ છે એટલે એટલું બધું કઈ ખાસ હોય નહી પણ તો અટેન્ડન્સ જોઈએ પછી ગવામાં તમને હેરાન કરે એને એમ તો અમુક લેક્ચર ઇમ્પોર્ટન્ટ હોય બાકી અમુક અમુકમાં તમને ના સમજાય કે સર શું બોલે છે
એવું એમ ના અમાર તો એમ તો બધા સર સમજાવું જ બોલો બિચારા સારા છે
તો પણ તમે લેક્ચર અટેન્ડ નથી જ કરતા તો પણ તમે લેક્ચર અટેન્ડ નથી કરતા
ના એ તો હવે કેવું હોય કોલેજમાંતો
હા એવું જ એવું જ સ્કૂલ લાાઈફમાં તો એવું કઈ હતું જ નહી બધા લેક્ચર અટેન્ડ કરવાના
હમ ના જાય બસ પાછા સ્કૂલ ઘેર ફોન કરતા
હા એજ, પછી કઈક બાનું બનાવવું પડે કે નહી આના હા આના લદેના તો હવા.
હા હુંબક ના કરે તો, ઘેર ફંગરતા એટલે તો કોલેજ માં જઈએ કે ના જઈએ, તું ઘેર ફોન જ નઈ કરતા આપણા ઘરે ફોન નહ આવતો.
હા એ તો પ્રાઇવેટ કોલેજમાં એવું હોય એટેન્ડન્સું ને એવું બહુ કે તમે ના જાઓ તો. બાકી, ગવર્મેન્ટમાંતો એટલું કઈ ખાસ હોતું નહી પ્રાાઈવેટમાં તો કોલ કરે ઘરે.
હમ, સ્કૂલમાં તો એક દિવસ ના જઈએ તો બી હજાર નાલવાનું. કે કેમ નથી આયા ક્યાં જવાનું છે શું કરવાનું છે? અડધી ર હજા જોએ તો અભી બપોરસ દિવસ પછી ગયા જવું તો બીરની રજા લેવાની ગયા. ક્યાં જવું છે, કેમ જવું છે કયા પીયડ પછી જવું છે? અહિયાં તો તમે પે લચર ભરીને લાગે તો અડધો લેકચર માં બંક માર દો ને તો બી કઈ નહીં.
હા એ જે લોકોને કશું પણ સ્કૂલ લાઈફમાં ટીચર તમારી ઉપર પ્રોપર ધ્યાન દે તા કે તમે સ્ટડીમાં કેવા છો કેટલું કરો છો કેટલું નહીં. કોલેજ લમાં તો સર લોકો ને એવું તમારે કરવું હોય તો કરવો ના કરવો હોય તો અમને કોઈ ફરક નથી પડતો.
હા.
એ જ.
હા.
સ્કૂલ લાાઈફમાં તો બેટર હતું એમ કે ભાઈ. અડધો ક્લાસ ફોલો કરીને પછી, પાણી પીવાની બાહને બહાર જઈએ આમ બહાર જઈએ કે ભાઈ કંઈક ટાઈમપાસ થઈ જાય.
હ એજ નહ અં તો આપ જ દિવસ જ બહાર હોઈએ અમને તો.
એ તો થાય હવે કોલેજ લાઈફ છે એટલે. બટ જેબી હોય સ્કૂલ લાઈફમાં બેસ્ટ હોતી.
હમ. સ્કૂલમાં બધા નાસ્તો કરવા જોડે વ્યવસ્ આમ ને તેમ. અહિયાં તો આખો દિવસ જ કેન્ટીનમાં બેઠા હોય, બધા લેક્ચર જ નહી પડતા.
તોય પણ એવી મજા નહીં આવતી જલી થોડી પંદર વીસ મિનિટમાં જેવી મજા આવતી. તે એવી નથી આવતી.
હા. પેલા બધા સ્કૂલમાં બધા પેલા હોમવર્ક માટે ફોન કરતા. હવે બધા એસાઈમેન્ટ માટે ફોન કરે છે, એ વસ્તુ નહ બદલાની. કોલેજ ના સ્કૂલમાં.
એ વસ્તુ સેમ છે, પેલા એવું જ
ઘેર ગયા પછી કોક નો ફોન આવે કે ભાઈ હા ઉક આ સર આ કરાવ તું એના ફોટા મોકલ છેને, અહિયાં કોલેજમાં બી એવું કે ભાઈ આપણને પેલી અમેન્ટ આ સબ્જેક્ટ લખવા છે એમ ફોટો મોકલ છે ને.
હા એ છે પછી બીજું એમ કઈ કે ભાઈ તું કાલે કોલેજ માં આવે છે, તો હું આવીશ સ્કૂલમાં આવ છું તું નથી આવતો તો હું વિચારું છું.
હા એજ ના, તું આવીઈશ તો હું આવીઈશ. તું નહી આવે તો પછી મારી રજા કઈક કરીને પડી દઈશ.
હા એ એક લાઈઇન જવો ના ગ બેસ્ટ ફ્રેન્ડ ના આવે તો બાજુની બેન્ચ ખાલીર એના હાલગમ હોઈને.
હ એના ગમ...
એટલા જ
સ્કૂલ માં તો ના જવાના બાહના હોતા કે આજે તો મને પેટમાં દુખે છે આજે માથું દુખે છે આજે આમ થાય છે તેમ થાય છે આજ નઈ જવુ મમ્મી આજ વા ફ્રેન્ડ નહી આવવાનો આજે બઉ બહુ પ્રિય એક્ટર છે એટલે ના જતા ને આમ કરતા ને એવું કરતા
સ્કૂલમાં જ તો ન જવા માટે મમ્મીને બહુ મનાવવા પડતા
હા હવે તો સ્કૂલ કોલેજમાં જવા માટે બહાના હોદવા પડે કે ે મિશન આવ્યું છે પછી આ આઈ કાર્ડ લેવા જવાનું છે ફીસ ભરવા જવાનું છે ઇન્ટરનલ આવે છે એમ્મ એવું બધું કઈક ખાસ પ્રસંગ હોય ને તો જ કોલેજમાં જવાનું હા એમને એમ તો જતા જ નથી અમાર તો
એ છે તમારો કોર્સ છે ને તમે એમ કે બધું ઘરેથી મેનેજ કરી કરો તો પછી, નથી જતા અમારે તો જવું જ પડે
હા તમારે કેવું છે કોલેજમાં?
હા
કોલેજમાં કેવું છે તમારે?
અમારે સારું જ છે કોલેજમાં પણ ફ્રેન્ડસ ને એટલા બધા સારા નથી બનને જેમ સ્કૂલની જેમ મજા નથી આવતી
એવું એમ વાઈબ સેટ ન થતી કોલેજમાં
ના બધા મતલબ મારો એરિયા બદલાઈ ગયો તો એ થોડો ડિફરન્ટ પડે પછી સ સ્કૂલમાં તો કેવું હોય તમે બચપન થી જોડે એટલે તમે એકબીજાને બહુ સારી રીતે ઓળખી ગયા હોય એ બધું એમ સારી રીતે થઈ ગયું હવે કોલેજમાં નવા નવા મળો એટલે થોડી વાર તો લાગે
હા એજ ને એમ કોલેજ માં બી આખો વિ ચાલ બદલાઈ જ આપડે પેલા તો પાલનપુર તો પાલનપુર ના જ બધા હશે અહિયા તો આખુ ગાંધીનગર આવે તો પછી ગાંધીનગરમાં તો સૌરાષ્ટ્ર ના બી આવે પછી યુપી ના બી બિહાર ના બી આવે રધર ના ભી આવા પછી સુરત બનાસકાંઠા પંચમહાલ બધી આખા ઓલ ઓવર ઇન્ડિયા માંથી ખુક ના હોય છે અને લોકો જોડે આપડે રેવાનું દુસ્તી કરવાની માઇન્ડસેટ સેટ કરવાનું વાઇબ સેટ કરવાની એ થોડું એવું રહેવાનું આવુ જો
હા એજ બધું મતલબ અલગ અલગ ડિસ્ટ્રિક્ટના અને સ્ટેટના લોકો હોય એટલે તમારે થોડુંક તો અલગ રહેવાનું સેટ થતા વાર લાગે અને ઓલું સ્કૂલ લાઈફમાં કેવ બછ બચપનથી જોડે હોય એટલે તમારું માઈન્ડ લેવલ એક જ હોય પહેલાની અંદર તમારા માઈન્ડસેટ અલગ અલગ હોય એરિયા અલગ ને પછી બહુ મોટા થયા પછી માઈડા હોય એટલે
હા
એટલે એ વોન્ડો છે
એ કેવો હોય આપડે કેવા હોય આપડે સ્વભાવ સેટ કરવો પડે અને પેહલા માં તો આપડે મસ્ત મસ્તી ઉભી રાખવી પડે કે હવે ભાઈ હવા મસ્તી આજ વધી ગઈ છે
હા બસ બેસ્ટ હતી સ્કૂલ લાાઈફ પણ હવે સ્કૂલમાં હતા એટલે એવું હતું કે ભાઈ મોટા થઈ જઈએ કોલેજમાં જતા રહીએ. પોતાનો ફોન આવી જશે બહુ ચીલ કરીશું.
હા પણ, સ્કૂલ જેવી મજા નહ.
હા એ જ કોરિડોર ની અંદર આટા મારવાના સરર લોકો ના નામ પાડવાના અને બધું.
એજના. પેલો મોનીટર પછી આપડું નામ લખે બોર્ડ ઉપર ને. એ મજા જ અલગ હતી કઈક, પીટી નો પીરિયડ આવવાનો અને પછી. એક્સ દસ શનિવારે એક્સરસાઇઝ કરાવતા ખબર પેલા પીરિયડમાં.
હા હા બ બસ એમાં બહુ કંટાળો આવતો પાછો.
હા એમા બઉ કંટાળો આવતો.
હા હા અને પીટીનો પીરિયડ લીધો રાહ જોઈને બેઠો હવે ક્યારે એનો લેક ચલો હવે એને ક્યારે અમે બહાર જઈએ.
અરે હું શું કઉ છું મારે કોલ આવે છે હું પછી ફોન કરું તમ
ઓકે ઓકે વાંધો નહી હા.